હલો હા અવાજ આવે છે તમને. હા બોલો બસ મજામાં.
હમ મેં કીધું આજે આપડણે અ રોજ કસરત કરવાના જે ફાયદા છે એના વિશે વાત કરીએ એમ.
હા બહુ સરસ વિષય છે આ તો આમ કે બહ સાચી વાત છે તમારી. કે ઘણા લોકો તો. માને છે કે કસરત એટલે તો માત્ર આમ જીમમાં જવું પરંતુ એવું નહીં હોતું કે આમ સવાર કે સાજે થોડું ચાલવું દોડુંવું
હ
કે યોગ કરવો અથવા આમ સરસ સ્ટ્રેચિંગ કરવું પણ આમ કસરત જ કેહેવાય જોવા જઈએ એને તો.
હા એ તો છે આજકાલ તો ઘણા લોકો કામમાં વ્યસ્ત રહે છે એટલે કસરત માટે સમય કાઢવો મુશ્કેલ લાગે છે પણ રોજ કસરત કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શરીર જે ચપડતા હોય એ પણ આવે છે અને આખ. આખો દિવસ જે કામ કરવામાં થાક લાગે છે એ પણ ઓછો થઈ શકે છે.
હ તમારી વાત બિલકુલ જ સાચી છે કે આમ બહુ સારી વસ્તુ છે અને મનને પણ પ્રસન્ન કરે છે કે જયારે કસરત કરીએ ને તો શરીરમાં નવી ઉર્જાનો એક આમ અનુભવ થાય છે અને આમ કામમાં ધ્યાન પણ વધુ રીતે રહે છે.
હમ બિલકુલ ઘણા લોકો તો એવું કહે છે કે તેમની પાસે સમય નથી પરંતુ જો દિવસમાં ખાલી માત્ર વીસ કે ત્રીસ મિનિટ પણ કઢવામાં આવે. તો તે સારી શરૂઆત બની શકે છે.
હા એજ તો અને કેવું કે શરૂઆત છે ધીમે ધીમે જ કરવી જોઈએ. એક જ દિવસમાં આમ વધારે કસરત કરવી તો એ શરીર ને તકલીફ બને એટલે કેવું કે. ધીમે ધીમે ચાલુ કરવાનું નિયમિત આમ કરવાનું એટલે થાય.
હા એ તો છે કસરત માત્ર યુવાનો માટે જ નથી પણ દરેક ઉંમરના. લોકો છે એ પોતાની ક્ષમતા પ્રમાણે કસરત કરી શકે છે.
હા બિલકુલ બિલકુલ અને કેવું કે બાળકો માટે પણ આમ રમવું પણ એક પ્રકાર ની કસરત જ તો છે કે જયારે મોટા લોકો માટે પણ ચાલવું યોગ અને આમ અથવા હળવી કસરત બી સારી જ રહે એમ
હા એજ જો કસરતને આપણે દૈનિક જીવનનોો ભાગ બનાવી દેવામાં આવે તો લાંબા ગાળ ઘણા ઘણા ફાયદા જોવા મળે છે
હા અને કેવું કે પરિવારમાં બધા આમ સભ્યો સાથે મળીને કસરત કરવા આવે ને તો વધુ આનંદ આવે અને એકબીજા ને પ્રોત્સાહ પણ જોડે જોડે મળી જ રહેવું
હા એ તો છે કસરત સાથે સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ પણ એટલી જરૂરી છે આ ત્રણ બાબતો મળીને સારું સ્વાસ્થ્ય આપણને આપે છે
હમ અને એકદમ સાચું છે કે સારી ટેવો આમ નની શરૂઆત થી તો વિકસે છે એવું નહીિ કે રોજ થોડું ચાલવું કે એમ સીડી નો ઉપયોગ કરવો તો એવી નાની નાની બાબતો પણ આમ ખુબ ઉપયોગી બની રહે આપ આપડા માટે
હા બિલકુલ તમારી એકદમ સાચી વાત છે ઘણા વખત લોકો છે ને ઉત્સાહ થી શરૂઆત તો કરે છે પણ થોડા દિવસ પછી એને બંધ પણ કરી દે છે તેનું મુખ્ય કારણ એ છે કે શરૂઆતમાં બધાના મોટા લક્ષ્યો પર મતલબ રાખવામાં આવે છે બધા દ્વારા એટલે
હા એજ સાચી વાત છે આમ જોઈએ ને તો કે નિયમિત આમ સૌ મહત્વની વસ્તુ છે કે દરજ થોડું કરીએ ને તો એક દિવસ આમ ઘણું કરીને પણ પછી ઘણા દિવસ આમ આરામ કરવા કરતું આમ વધારે સારું છે
હા એ તો છે કે ઘણા લોકો સવારે કસરત કરવાનું પસંદ કરે છે જ્યારે ઘણા લોકોને ને સાંજનો સમય અનુકૂળ લાગે છે એમ.
હ અને બંને સમય સારા જ છે જો મહત્વની વાત તે છે કે જે સમય રોજ મળી શકે ને તે પસંદ કરવો એવું.
હા એ તો છે ને ચાલવું એ સૌ થી સરળ કસરત છે તેના માટે કોઈ ખાસ સાધનોની જરૂર પણ પડતી ન થી એટલા.
અને સાચું તો આમ નજીક ના બગીચામાં છે ને ખુલ્લા મેદાનમાં અથવા ઘરની આસ આસપાસ પણ ચાલી શકાય જ છે આપણાથી.
હા એ તો છે જ ઘણા લોકો. લોકો તો લિફ્ટનો ઉપયોગ કરે છે, જો શક્ય હોય ને તો સીડીનો ઉપયોગ પણ સારી. કસરત બની શકે છે અમુક લોકો આખો દિવસ લિફ્ટ થી જ અવર જવર કરે. પણ બને તો દિવસમાં ત્રણ ચાર વાર. સીડીઓનો ઉપયોગ કરવો જોઈએ.
હા એજ તો સીડી વપરાય તો કસરત એ થઈ જાય એને કેવું કે સારું રે અને આવી કેવું. કે નાની નાની ટેવો હોય ને તો લાંબા ગડે ગાળે છે ને. આપને સારો ફાયદો આપે છે.
એ તો છે ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરતા લોકો માટે પણ. વચ્ચે વચ્ચે ઊભા થવું અને થોડું ચાલવું પણ જરૂરી છે.
હા એટલે તો આમ એક જ જગ્યાએ સતત બેસી રેવાથી કેવું કે શરીર ઝકડાઈ જાય. આપડે સેજ ચાલીએ સેજ આમ સ્ટ્રેચિંગ કરીએ તો સારું રે.
હા એ તો છે અને કસરત કરતી વખતે શરીરની ક્ષમતાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ક્ષમતા કરતા વધારે કરે કરીએ એવું ના કર. કરવું જોઈએ નહી તો શરીરને નુકસાન થાય.
બિલકુલ બિલકુલ કેવું. કે પોતાની ક્ષમતા કરતા વધારે ભાર ન જ આપવો જોઈએ નહી તો પછી આપણને. ભારે પડે એ વસ્તુ.
એ તો છે અને કસરત દરમિયાન પૂરતું પાણી પણ પીવું એ. એટલું જ મહત્ત્વનું છે.
હમ્મ અને કેવું કે કસરત પછી પણ થોડો આરામ કરવાથી કેવું શરીર ફરી. તાજું લાગે છે.
હ અને પરિવાર સાથે ચાલવા જવાની ટેવ પણ. ખૂબ સારી છે બધાએ જવું જ જોઈએ બધાએ.
હમ અને તેનાથી કેવું કે સ્વાસ્થ્ય. પણ સારું રે અને પરિવાર સાથે સમય પણ પસાર થઈ જાય.
હમ્મ એ તો છે અને મિત્રો સાથે કસરત કરવાથી પણ ઉત્સાહ વધે છે એટલે. બને તો મિત્રો સાથે કસરત કરવા પણ જવું જોઈએ.
હા સાચું છે કે સાથે કોઈ હોય ને તો નિયમિતતામ. જાડવવી સરળ બને છે.
હમ્મ કસરત ને તો ક્યારેય બોજ માનવું જ ના જોઈએ.
હમ્મ એટલે તો કે એ બોજ છે જ નહી.
હા એ તો છે એની સાથે આનંદ કરવામાં મતલબ આનંદ સાથે કરવામાં આવે. તો લાંબા સમય સુધી આપણે તેને ચાલુ રાખી શકીએ છીએ.
હમ રોજ થોડો. ચાલવું થોડું સ્ટ્રેચિંગ કરવું શરીરને આમ સક્રિય થાય એવું રાખવું ખબ જ. જરૂરી છે.
હા એ તો છે નિયમિત કસરત સારી તંદુરસ્તી અને વધુ ઉર્જા. અને સારું જીવન તરફનું એક સરળ પગલું પણ છે.
સાચી વાત છે હા પણ કે રોજ વીસ થી ત્રીસ મિનિટ કાઢવું એટલે આવે. તો પણ આમ શરીર સ્ને બહુ સારો એવો લાભ મળે એટલામાં અમ.
હા એ તો છે કે. કસરત કરતી વખતે આરામદાયક કપડાં પણ પહેરવા પડે જેથી સરળ. કતા રહે છે.
હ અને જો બહાર ચાલવા જઈએ ને. તો હવામાન નું પણ ધ્યાન રાખવું જોઈએ એના જોડે આપડે.
હા એ તો છે વરસાદ હોય અથવા ખુબ ગરમી હોય તો ઘરમાં પણ આપણે. છડવી, કસરત. કરી શકાય એવું નહીિ, કે બહાર જઈને જ કરવું જરૂરી છે, કોઈ વાર ચાલે.
હમ, આમે કેવું કે ઘણા લોકોને તો છેને, સંગીત સાંભળીને પણ કસરત કરવી બ હોગ, મે.
હા, એ કામ જોવા જઈએ, તો સારી આદત છે, કારણ કે તેનાથી ઉત્સાહ જ જળવાઈ, રહે છે. છે, અને સમય પણ ઝડપ થી, પસાર થઈ જાય છે, ક્યાં જતો સમય કઈ ખ્યાલ ના. રે
હ, અને કેટલીક વાર, તો કેવું કે શરૂઆતમાં શરીરમાં આમ થોડો થાક, રે અને દુખાવો, પણ અનુભવ થાય જ.
હા, તે તો સામાન્ય છે, કારણ કે વધારે તકલીફ થાય શરીરને. તો થોડો આરામ કરવો જોઈએ
હ, એ કેવું કે કસરતમાં ઉતાવળ કરવી, બહુ યોગ્ય વસ્તુ નથી.
હા, એ તો છે, કે ધીમે, ધીમે શરીર ને ટેવ પાડવી જ જોઈએ.
હમ, અને કેવું કે બાળકોને પણ ન પણ થી, આમ રમવાને દોડવાની ટેવ પણ પાડવી જ જોઈએ.
હા, કારણ કે છેને, રમત ગમત પણ એક ઉ ઉત્તમ કસરત છે, એટલે આપણે નાના બાળકોને પણ આ. મવા, દોડવાની ટેવું પાડવી જ જોઈએ.
અને આજકાલ, તો કેયો કે ઘણા લોકો આખો દિવસ મોબાઈલ, અથવા કોમ્પ્યુટર ની સામે જ બેસે તો કેવું, કે આમ દર થોડા, સમય પછી, ઉભા થઈએ, તો થોડું ચાલવું શરીર ને હલાવવું સારું રે
હા, એ તો છે, અને પાછું કસરત કરવાથી તો આત્મવિશ્વાસમા પણ વધારો. થાય છે, એમ
હા, એ તો છેજ, ને જયારે શરીર આમ સ્વસ્થ રહેતા, આમ મન પણ આમ સકારાત્મક, રહે ને
હ હમ, અગર જો આપડે કોઈ દિવસ કસરત ના પણ થઈ, શકે તો બીજા દિવસ સફારી નિયમિત રીતે શરૂ કરવી જોઈએ એવું નહીં, કે એક દિવસના થયું તો આળસ ખાઈને, એને છોડી દેવું જોઈએ.
હમ, રોજ થોડી ચાલવું થોડું, ખેંચાણ કરવું આમ સક્રિય રહે એવ, તો ખુબ મહત્વનું છે
હ, સાચે હ કસરત કોઈ સ્પર્ધા, તો નથી જ પણ દરેક, વ્યક્તિએ પો તની, ક્ષમતા પ્રમાણે તને કરવી જ
હમ, જયારે જો કસરત નિયમિત થાયને, ત્યારે રોજિંદા કામો પણ સરળ લાગે છે.
હું, અને દિવસના અંતે, પણ શરીરમાં તાજગી નો અનુભવ થાય છે, એનાથી.
કહી શકા, ય ને કે કસરત માત્ર શરીર માટે માટે જ નહી, પણ આમ આપણું જીવનને સારું બનાવવા માટે પણ બહુ જરૂરી છે
બિલકુલ નાની શરૂઆત છેને, નિયમિત પ્રયત્ન અને સારો વિચાર આ બધી બાબત કસરતને, જીવનમાં કાયમી ભાગ બનાવી શકે છે હ
હા, અને આમ કસરત કરવું ખુબ જરૂરી છે, કે નાનું હોય મોટા હોય, જે પણ ઉંમર હોય, કે નાનપણમાં પણ આપણે કસરત કરીએ, તો આપ શરીર આમ સારું, રે આપણે ભાગ દોડી શકીએ મોટા થઈએ, તો પણ આપડે જઝકડાઈ ના શરીર એટલે આપડે કસરત, કરવી જોઈએ અને આમ ફિટ રેવાય
હા, એ તો છે, અને સ્વસ્થ શરીર સાથે ખુશ અને સક્રિય જીવન પણ વધુ સરળ બને છે
હા, એટલે તો આપડા આમ આ ચર્ચાથી તો શીખવા મળે જ કે કોઈ પણ ઉંમર હોય અને ખાવાનું વ્યવસ્થિત ખાવો જોઇયે. અને કસરત એટલે એવું ની કે જીમમાં જવાનું, સાદું ચાલવાનું, દોડવાનું અને યોગા કરવું જ જોઇયે.
બિલકુલ બિલકુલ, સારું ચાલો મારે બાર જવાનું છ હવે પછી હું તમને કોલ
ચોક્કસ ચોક્કસ.
બાય.